હલો મારો અવાજ આવે છે
હા અવાજ આવશે તમે વાત શરૂ કરી શકો છો
અ તો આપણે આજે એક જે એવા વિષય પર વાત કરવી છે જે આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિના જીવનમાં એક મહત્વનો ભાગ બની ગયો છે જે ઇન્ટરનેટ નો વિકાસ છે જે આજે આપણે સવારે છૂટીને ત્યાારથી જ લઈને રાત્રે સુઈએ ત્યાં સુધી કોઈને કોઈ ન ઉપયોગ કરતા જીએ મોબાઈલ ના સમાચાર વાંચતા હોય મિત્રો સાથે વાત કરવી હોય ઓનલાઈન અભ્યાસક્રમ કરવો હોય રીલ્સ જોવી હોય બેંકિંગ કરવું હોય ખરીદી કરવી હોય કે મનોરંજન મેળવું હોય દરેકાામમાં ઇન્ટરનેટનો ઉપ ઉપયોગ થાય છે પરંતુ જો આપણે થોડા વર્ષો પાછળ જઈએ તો પરિસ્થિતિ એકદમ અલગ હતી તે સમયે ઇન્ટરનેટ ખુબ જ ધીમું હતું મોઘવું હતું અને દરેક વ્યક્તિ સુધી તે પહોંચી પણ નથી શકતું આજે જે સરળતા જે સરળતા આપણને અનુભવી રહ્યા છેીએ તે ઘણા વર્ષોથી વર્ષના સતત વિકાસનું પરિણામ બની છે
એકદમ સાચી વાત કરી તમે પહેલાના લોકો કોઈ બેન પત્ર લખતા પછી ટેલિફોન આવ્યા. અને ત્યાર પછી ઇન્ટરનેટે સંચાલિત દુનિયામાં ક્રાંતિ લાવી આજે દુનિયાના કોઈ પણ ખૂણામાં બેઠેલી વ્યક્તિ સાથે થોડા જ સેકન્ડમાં વિડીયો કોલ કરી શકાય છે. ફોટા દસ્તાવેજોને અન્ય માહિત તરત જ મોકલી શકાય છે. આ બધું થોડા દાયકા પહેલા કલ્પના જેવું લાગતું હતું. પરંતુ ઇન્ટરનેટે દુનિયાને ખરેખર એક વૈશ્વિક ગામમાં પેરવી દીધી હતી.
બરોબર છે. વાત તમારી સાથેતે આમાં ફેવી દીધી પરંતુ શરૂઆતના સમયમાં ઇન્ટરનેટ ન ઉપયોગ જે મુખ્યત્વે વૈજ્ઞાનિક સંશોધન એ કેટલીક મોટી સંસ્થાઓ સુધી જ મર્યાદિત હતો. પછી ધીમે ધીમે તે ક્ષણિક સંસ્થાઓ અને વ્યવસાય અને સામાન્ય લોકો સુધી પહોંચે ત્યારબાદ જે બોન્ડેડ અને ફાઈબર જેવી કંપનીઓ છે. જે મોબાઈલ ઇન્ટરનેટ જેવી ટેકનોલોજી આવી હવે જેના કારણે ઝડપમાં જે વિકાસ ઝડપી બન્યો. હવે આજના સમયમાં ફોરજી અને ફાયજી જેવી છે સુવિધા વિકસી છે. અને જાપાન માં તો સેવનજી લોન્ચ થઈ ગયું છે એમ. જે ઓનલાઈન ગેમ રમવી હોય. આ ક્વોલિટી વિડીયો જો હોય તે રમવી હોય. પછી એ બધુંનું જે મીટિંગ કર્યું હોય તે ખુબ જ સરળ બની ગયું છે. જાના હો.
એકદમ રાઈટ વાત છે.
હા.
શિક્ષણ ક્ષેત્રમાં પણ ઇન્ટરનેટ મોટો બદલાવ લાવી દીધો છે. પહેલા જ વિદ્યાર્થીઓ માહિતી મેળવા માટે માત્ર પુસ્તકો અને શિક્ષકો ઉપર આધાર હતા. પરંતુ આજે કોઈ પણ વિષય વિશે ઓનલાઇન શીખી શકાય. વિડીયો લેકચર ઓનલાઈન કોર્સ ડિજિટલ લાયબ્રેરી અને વર્ચ્યુઅલ ક્લાસરૂમ પણ શિક્ષણ વધુ સરળ અને સુલભ બની ગયું છે. ખાસ કરીને ગામડાના વિદ્યાર્થીઓ માટે ઇન્ટરને નવી તક લઈને આવી છે.
વાત તમારી સાચી શિક્ષણ ક્ષેત્રમાં પણ ઇન્ટરનેટ નો ઘણો બદલાવ થયો. તમે વાત કરી એ પ્રમાણે. તો હું એવું કેવા માંગુ તમે જે વાત કરી તો જે હાલમાં જે વ્યાપાર ધંધામાં પણ ઇન્ટરનેટ ક્રાંતિ લાવી રહ્યા છે. જે આજે નાના વેપારીઓ પણ પોતાની વસ્તુ ઓનલાઈન વેચે છે. એ ગ્રાહકો ઘરે બેઠા ખરીદી કરી શકે. અને ડિજિટલ પેમેન્ટ દ્વારા પણ જે ચુકવણી કરતા હોય છે. તેના કારણે ચુકવણીરૂર બની છે. ઘણા પેમેન્ટ દ્વારા તરત જ ને થઈ જતો હોય છે. આના કારણે રોજગારી તકો ઉભી થઈ છે. અને અર્થવ્યવસ્થા પણ ફાયદો મળ્યો છે. શું કેવું?
એકદમ રાઈટ વાત છે. સામે આરોગ્ય ક્ષેત્રમાં પણ ઇન્ટરનેટ ખૂબ જ ઉપયોગી બની ગઈ છે. આજે ઘણા ડોક્ટરો ઓનલાન સલાહ આપતા હોય છે. દર્દીઓ પોતાના રિપોર્ટ ડિજિટલ રીતે મેળવી શક તા હોય છે. અને હોસ્પિટલની ઘણી સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ છે. દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને પણ નિષ્ણાત ડોક્ટરોની સલાહ મેળવવામાં સરળતા થઇ ગઈ છે. આ ટેકનોલોજી થી સમય અને ખર્ચ બંનેની બચત થાય છે.
હમ વાત તમારી સાચી. જોકે ઇન્ટરનેટ ઘણા ફાયદા છે પરંતુ તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો. પણ જરૂરી છે. ખોટી માહિતી ઓનલાઈન છેતરપિંડી સાયબર ગુનાઓ અને વ્યક્ગત માહિતીની ચોરી જેવી સમસ્યા પણ વધી રહી છે. તેથી દરેક વ્યક્તિ એ મજબૂત જે પાસવર્ડ રાખવો જોઈએ. પોતાની માહિતી લેખ ના કરવી જોઈએ. સાબર સિકુરિટી નો વધુ ઉપયોગ કરવો જોઈએ અજાણ લિંક પર ક્લિક ન કરવ અને પોની વ્યક્તિગત માહિતી સુરક્ષિત રાખવી ખુબ જ મહત્વની બની ગઈ છે.
એકદમ એકદમ રાઈટ એકદમ રાઈટ વાત છે ઇન્ટરનેટે માનવ જીવનને નવી દિશા તો આપી જ છે. તેને શિક્ષણ આરોગ્ય વ્યાપાર સંચાર અને મનોરંજન સહિત લગભગ દર ક્ષેત્રમાં કાંતિકી લાવી દીધું છે જો આપણે તેનો ઉપયોગ સમજદારી પૂર્વક અને સમજદારી થી કરીએ તો ઇન્ટરનેટ માત્ર એક ટેકનોલોજી નહીં પરંતુ વિકાસ અને પ્રગતિને સૌથી ાળ સાધન બની ગ આવી છે
હા વાત તમારી સાચી. જે આમાં જે સોશિયલ મીડિયા અને ડિજિટલ દુનિયામાં વિશે વિશે જે વાત કરવી છે મારે. આપણે વાત તો કરી પણ ડિજિટલ દુનિયામાં તમે જોતા હશો કે જે આજે જે ઇન્ટરનેટ સૌથી વધુ ઉપયોગ સોશલ મીડિયામાં જ થતો હોય છે લોકો જે ઇન્ટરનેટ ન ઉપયોગ સાચી જગ્યા કરતા જ નથી પછી જેના કારણેના નુકસાન પણ થતા હોય છે લોકો પોતાના વિચારો ફોટો વિડીયો માહિતી દુનિયાભરમાં લોકો સુધી પહુચ થોડી જ સેકન્ડમાં પહોચી શકે છે ઘણા લોકો સોશિયલ મીડિયા એ માધ્યમ થી પોતાની જે વ્યવસાય વધારી રહ્યા છે પોતાના જે પ્રતિભા બતાવી રહ્યા છે અને જે લાખો લોકો સુધી પહોંચી રહ્યા છે. પરંતુ તેની સાથે એ પણ જરૂરી છે કે સોશિયલ મીડિયા ન જે ઉપયોગ સમજદારીથી કરવામાં આવે કારણ કે દરેક માહિતી સાચી અને એમાં જે સાચી અને સુરક્ષિત એ ખુબ જ મહત્વની છે.
એકદમ રાઈટ અવાજ છે તમારી એકદમ સાચી વાત છે સોશિયલ મીડિયા એ સામાન્ય માણસને પણ પોતાનો અવાજ દુનિયા સુધી પોચરાની તક આપી છે. પહેલા માત્ર મોટા સમાચાર પત્રો અથવા તો ટીવી ચેનલોમાં સમાચાર પહોંચાડતા હતા. પરંતુ આજે કોઈ પણ વ્યક્તિ પોતાની માહિતી અથવા અનુભવ શેર કરી શકે છે જોકે આ સુવિધા સાથે જવાબદારી પણ એટલી જ સામે છે. કોઈ પણ માહિતી શેર કરતા પહેલા તેની સત્યતા તપાસી જોઈએ. ખોટી માહિતી અથવા અફવા સજમાં ગેરસજ ફેલાવી શકે છે. તેથી દરેક ઇન્ટરનેટ વપરાશ કરતા જવાબદાર નાગરિક તરીકે વર્તવું જોઈએ.
આપણા દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ સેવાઓ છે ડિજિટલ પેમેન્ટ છે ઘણા બધા ટેકનોલોજી ને વિકાસ થયો છે. ઘણો વિકાસ પણ થાય છે આજથી બેંકિંગ સેલ્ ગાઇ સેવાઓ વીજળીના બિલ પછી ટ્રેન બેન ટેન અને બસની ટિકીટ શિક્ષણ અને હોસ્પિટલની ઘણી સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ થઈ ગઈ છે. જેથી લોકોને ઘણા ફાયદા પણ થયા છે. લોકો હવે લાંબી લાઈનમાં ઉભું રહેવાની બલે પોતાના મોબાઈલ દ્વારા થોડા જ મિનિટોમાં ઘણા કામ પૂર્ણ કરી શકે. આના કારણે સમયની બચત થાય અને કામ પણ પારદર્શક તથા સરળ બને. હ
એકદમ રાઈટ વાત છે પરંતુ જેટલું ઇન્ટરનેટ નો ઉપયોગ વધે છે એટલું સાયબર સુરક્ષ સુરક્ષા નુ મહત્વ પણ વધી રહ્યું છે આજે ઓનલાઈન ચિત્ર પિંડી ફેક વેબસાઇટ નકલી મેસેજ અને ની જેવી સમસ્યા વધી રહી છે ઘણા લોકો અજાણતા પોતાની બેંકની માહિતી અથવા પાસવર્ડ શેર કરી દેતા હોય છે અને પછી પાસવોર્ડ રાખો બે સ્ટેપ વેફ રાખ એ પણ જરૂર છે. પરંતુ એટ વ છે ટુસ. તે વેરિફિકેશન નો ઉપયોગ કરવો જોઈએ અને અજાણ લિંક પર ક્લિક કરવાનું ટાળવું જોઈએ અથવા તો કરવું જ ન જોઈએ ઇન્ટરનેટ નો ઉપયોગ જેટલો સરળ છે એટલે જ તેની સૂર્યદ પણ મહત્વની છે.
હા તો જે પરંતુ જેટલો ઇન્ટરનો ઉપયોગ વધે તો પણ ઘણા નુકશાનો થઈ શકે છે. પણ હવે હું એવું કેવા માંગુ છું કે જે ઇન્ટરનેટનો વિકાસ છે. ક્લાઉડ ટેકનોલોજી પણ મોટું યોગદાન રહેલું છે. પહેલા લોકો પોતાના કામ બુટર મા જ. ડેટા સાચવતા હતા પરંતુ હવે ફોટા વિડીયો દસ્તાવેજો અન્ય માહિતી. ક્લાઉડમાં જ સાચવી શકે છે. આના જે કાઉડ ક્લાઉડ એક એન્જીન છે જેના દ્વારા બધી માહિતી સાચવી શકાય છે. આના કારણે કોઈ પણ જગ્યાએથી પોતાના ડેટાને સરળતાથી મેળવી શકાય છે. વિદ્યાર્થીઓ કંપનીઓ અને સરકારી સંસ્થાઓ માટે આ ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે.
એકદમ રાઈડ વાત છે આજના સમયમાં ઇન્ટરનેટના કારણે રોજગારની નવી તકો પણ ઊભી થઈ છે. ઘણા લોકો ઘરે બેઠા ફલાન્સિંગ કરે છે, ઓનલાઈન શિક્ષણ આપે છે. યુટ્યુબ ચેનલ ચલાવે છે ડિજિટલ માર્કેટિંગ કરે છે અથવા તો ઈ કોમર્સ દ્વારા પોતાનો વ્યવસાય કરે છે. ઇન્ટરનેટે દુનિયાભરના ગ્રાહકો અને કામની તકો સુધી પોહોંચાનું સરળ બનાવી દીધું છે. જો કોઈ વ્યક્તિ પાસે સારી કુશળતા હોય તો તે પોતાના ગામમાંથી જ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરી શક્યું છે.
હા વાત સામે જે ભવિષ્યમાં ઇન્ટરનેટ વધુ અને ઝડપી અને સરળ એની બુદ્ધિશાળી બની ગય છે. ફાવજી પઇ નવી ટેકનોલોજી આવશે જેના કારણે સ્માર્ટ શહેરો સ્માર્ટ ઘરો જે સ્વાચાલિત વાહનો અને ઇન્ટરનેટ સાથે જોડાયેલા કરોડો ઉપકરણો વત હારી રીતે કામ કરી શકશે. ઇન્ટરનેટ માત્ર મોબાઈલ સુધી મર્યાદિત નહીં રહે પરંતુ આપણા રોજિંદા જીવનમાં અલગ અલગ. ભાગ અને જે આપણા જીવનમાં ઘણી ફાયદાકારક બની શકે છે અને જે સાધનોનો એક ભાગ પણ બની શકે છે શું કેવ
એકદમ રાઈટ વાત છે ઇન્ટરનેટ દુનિયાને નજીક લાવી છે. અને વિકાસની નવી તકો પણ ઉભી કરી છે. પરંતુ તેનો સાચો લાભ ત્યારે જ મળે છે જ્યારે આપણે તેનો ઉપયોગ જ્ઞાન મેળવવા સમાજના વિકાસ માટે અને પોતાની કુશીળતા વધારવા માટે કરીશું. ઇન્ટરનેટ એક શક્તિશાળી સાધન છે. પરંતુ તેનો સારો કે ખરાબ ઉપયોગ કરવો એ માનવ ના હાથમાં છે. આપણા પોતાના નિર્ણય પર આધાર રાખે છે.
હા આપણે વાત કરી કે જે ઇન્ટરનેટનું જે ભવિષ્ય એ એઆઇ સાથેના સંબંધો ડિજિટલ સમાજ પછી જે ઇન્ટરનેટની શરૂઆત કરીએનો વિકાસ સોશિયલ મીડિયા એટી એ બધે વાત કરી પણ હું એમ કેવા માંગુ છું કે ઇન્ટરનેટનું. જે ભવિષ્ય ઇંધના ભવિષ્યમાં શું છે. એ એવું કેવા માગુ છું હું કે ભારતના જે આવનારા મતે જે દસ થી વીસ વર્ષમાં ઇન્ટરનેટ માત્રમથી મોબાઈલ અને કમ્પ્યુટર સુધી મર્યાદિત ની રેય. પણ આપણા ઘરની ટીવી ફ્ર્રીજ પંખા લાઈટ કાર ખેતીમાં સાધનો અને ઉપયોગો જે ઉદ્યોગોના મશીનો પણ ઇન્ટરનેટ સાથે જોડાઈ જશે. આને કારણે ઘણા કામ આપોઆપ થઈ જશે જેમ કે કશું. પ્રોડક્ટ બનાવી હોય તો ખાલી ટેપ કરી દેવાનું ઓટોમેટિક તે ચાલુ જ રેસે કશું. વ્યક્તિની જરૂર નહી પડે માણસને સમય તથા મહેનત બંને બચશે. અને તેની કારણે. ઘણા નુકસાન પણ થશે પણ ફાયદા પણ કેટલા જ પ્રમાણમાં થશે. સ્માર્ટ શહેરો અને સ્માર્ટ ઘરોની કલ્પના. હવે ધીમે ધીમે વાસ્તવિકતા બની રહી છે. હા.
હા. હા એ રાઈટ વાત છે અને મને પણ એવું લાગે છે કે ભવિષ્યમાં ઇન્ટરનેટ તે પછી ઇન્ટેલજન્સ સાથે મળીને કામ કરશે. આજે પણ ઘણા લોકો એઆઈ ની મદદ થી અભ્યાસ કરે છે. પાછ કરે છે ડિઝાઇન બનાવે છે અને માહિતી મેળવે છે. આવનારા સમયમાં એ વધુ બુદ્ધિશાળી પણછે અને વ્યક્તિગત જરૂરિયાત પ્રમાણે મદદ કરી શકશે વિદ્યાર્થીઓને અભ્યાસમાં વિદ્યાર્થીની જરૂરિયાત પ્રમાણે મદદ કરી શકશે વિદ્યાર્થીઓને અભ્યાસ ન માર્ગદર્શન મળશે ડોક્ટરને સારવાર માં મદદ મળશે ખેડૂતોને પાક વિશે. માહિતી મળશે અને વેપારીઓને પોતાના વ્યવસાય માટે યોગ્ય નિર્ણય લેવામાં સહાય મળશે. એટલે ઇન્ટરનેટ અને એઆઈ મળીને વિકાસની નવી દિશા સાધશે.
હા હું તમારી વાત સાચી ખેતીમાં જો ટેકનોલોજીનો વધુ ઉપયોગ થશે. તો એમાં પણ ઘણા બધા ફાયદા થઈ શકે છે તમે કદાચ સાંભળ્યું તો જે રીતે ટેકનોલોજી ઉપયોગી બનતી જાય છે. ટેકનોલોજીનો જે ઉપયોગ વધતો જાય છે તેના કારણે. ઘણા ફાયદા પણ થતા હોય છે. તો હવે હું એવું કેવા માગુ છું. જો ટેકનોલોજી એટલી જ ઉપયોગી બનતી હોય. તો આપણે કેટલો ફાયદો થઈ શકે ખેતીમાં પછી અલગ અલગ વ્યવસાયમાં. તો એવા ફાયદા થાય તો આપણે ઘણા આગળ વધી શકીએ છીએ અને આપણું જે કરિર છે. આપણું જે ભવિષ્ય છે. તે આગળ વધી શકી અને આપણે સરળ આપણું જે આપણે નથી કેહેતા કે આપણું કરિયર પણ સારી રીતે જીવી શકીએ આપણું જીવન પણ સારી રીતે જીવી શકીએ છીએ. તમારું શું કહેવું છે? આના વિશે.
એકદમ રાઈટ વાત છે તમે જે પ્રમાણે વાત કરી તે રીતે શિક્ષણમાં તે્યારે પણણે રોજગાર ના ક્ષેત્રમાં પણ ઇન્ટરનેટ ની મોટી ભૂમિકા ભજવ છે ઘણા લોકો ઘરે બેઠા વિશ્વ બંને કંપનીઓ માટે કામ કરશે વેબ ડેવલપમેન્ટ, સાયબર સિક્યોુરિટી, ક્લાઉડ કોમ્પ્યુટિંગ ડિજિટલ માર્કેટિંગ, ગ્રાફિક ડિઝઇન વિડીયો એડિટિંગ અને ઓનલાઈન બિઝનેસ જેવા ક્ષેત્રોમાં તકો વધતી જશે. હવે સફળ થવા માટે માત્ર મોટી ઓફિસમાં કામ કરવું જ જરૂરી નહીિ. જે વ્યક્તિ પાસે સારી કુશળતા અને ઇન્ટરનેટ હશે તો તે પોતાના ગામમાંથી પણ આંતર સ્થળ કારકર્દી